નમસ્કાર બેન
નમસ્તે બેન શું કરો છો?
રોડા
હું કાઈ નથી કરું છું. જમ્યું ખાણું જમ્યું એને આટા માર છું.
હા હ છોકરું કઈ કરે?
હા છોકરુ શું નથી કરતુ ચિલ્લાનું કામ કરે છે. બો
ના કોમ છે.
હમ તમારો છોકરું શું કરવાનું
હા છોકરું ઘણ એ લેવા જાઉ છે જો જોઈએ જેણે આવી જણે જોઈએ ને આ જાયું જમે જઓ એને હમ
ઓ ખાણું વાણું જમિયું
હા જમવાનું હ ભણાયું હૈ પકાયું હૈને અમે કરનું એ આજ હમે
હેલો હેલો હલો હલો